હા હા અવાજ ઓટોમે. હોયંત હો.
હે ઓટોમેટિક
પપ્પા ક્યાં છે, પપ્
હા
આે ત એમાંત છે.
હા
હા
બોલ કર મલા બેન પૈકી.
કઈ નઈ ઓલી લેસન કરે ઓલી ભણવા ગઈ.
એય બઉ પાણી પડે,
બપોર ની છે પાંચ વાગે આવશે.
હમ
અમારા હસબેન્ડ શું થશે આરામ કરે છે.
ઓહો મિસ દર
તો હસબન્ડ આરામ કરે.
એમ કે અત્યારે આરામ કરવા ન હો એમ કે કામ કરવા
હ તારે શું કામ કરે અતારીએ બહ પ થયા હતા.
હમ
કામ પૂરું કરીને હવે આરામ.
હ આરામ
હ
અમ પાચ થઈતા આવતાારે એ એ લ જ આવે
હા ઓ નજીક છે ઓફીસ કે છે.
હમ આ નજીક જ હોય જવાનું હોય એ પછ થ તો પૂરું થઈ ગ તે પછી આવતારિયા.
હ ટુવિલ લઇન જ જાતાય છે ને?
હમ ટુવિલ લાઇન.
હો.
કો એ તો ક્યાકાય ત કાઢી નક્કર તો ન કાઢી ગામ ગામ માટે આપી કેવી નીપલ વ્કિન
હા વાાર હ કે
એક ઓલી રખાડવાની ફરવાનું જવું હોયને તો બધું હાલે
હો
નાખ તો પસામાં તમ સોખ ન થ ને પાછ
હા હ સારા ક રાખતું છે
હ ભ એમાં પછી ચાપુ તપાઈ બાપા પછી પપ્પા કીધે
હા કે
અલગ અલગ એસીી બંધ કરી દઈ કા ચાલુ કરે કા ફૂલ કરે
પાછળ બેહાડે કે આગળ જ બેવું જોઈએ
ના પાસે પાસે દરવાજા ખોલી નાખે બધું આવા કહી એટલે તો હું અમે કઈ બેઠા ને તો અમે મારીીક બેઠા હોી તો એ સિંધ નો ખોલી નાખી બે ભેગા ચાહુ એઠ ત
હા હોય તો ધ્યાન રાખવું પડે હા ચાલુમાં દરવાજો ખોલ નાખે તો
પાછા તો એટલે કોઈી બેહાઈડ જ નથી એકલા ને હું વારી હોય ને મારીિકમે બધ ભેગા હોય ને તો વા મા દીક પાસે બેઠા હો
હા હો
ખોરામાંથીને રાખો પણ એટલે ફોર વ્લર કાઢએત ન બહખર હ કર નહી મોટો થાય ને પછી સમજે તો નમજે એના હા ત તો કાસા ફોન લીધ કપા કાર કાર કાર બધા એને દેખે ને તો ગમેને કારમાં જવું જોઈ
હ એને નાની એઈ લ હતી ન
હા જીપસ લ
એની બર્ ડેમાં હા કેટલાની એવી હતીી
એ આવી ત પાંચ હજાર ને.
તો સારું કે ભાવ ઉતરી ગય છે પેલા તો કઈ ખાચ તો હાથ ને આાથ ને.
હા એવી હોય ને અલગ અલગ હોય બધી પણ આ ફોર બાય ફ ફરજ. પછી આ લીધી આવે એમ એ કઈ નથીકતો ભાઈ. નારે ના એક રમક રડે તો કેવું. બીજઠ વા સાતા િન્ડેઠ હોય અમારે.
હ તો હું એને કેેવું કરતા સાયકલ લીધી હોત તો.
હા આમાં એક પગવાજ નીચે દેખી ગ ને સાયકલ બધા અખાવતાય ને એક પગવાજ. ચી સાઈ કલાક પણન. તી લેવ ત એ થ એ ન એ ન એમ.
હા. એ કીધા રાખે લઈ ના દેવા ખોટ ક્યાં હાથ જવું બધું હ.
એટલા તો મોટા એક રૂમ તમે રમક બે રાઈફો બે ખોખા કબાડ. પ એકર અટતોય તો કેવું રમ. ક એક વયતા મ આઠતોોય તો.
હા પછ નવા નવા હોય તો પછી કેને દેવાય. તો હા.
એમની માખે નવે નવાજ છેવે એ કાર છે ને એ પાંચ છ. એનાથી રમે એને કાર જ ગમે બીજું કઈ ન ગમે. નાની નાની છે ને એનાથી રહીમાં કરયા ક કઢને બેોડી સુનીહી ને ખીરમ તો
હ એન કેાર મોગડાથી રેમ એના હું રેમ છું
હા કઈ હ
ચલ્લાની કોડા
ચલાન કો રહ
હમ
એઈ ઉઠો થજ મો ઉઠો થ હા ગ ઉઠો થ પછી આ કેબો પમો હું રહ્યો તમે હવે છેઠા અગયા ઉઠાઈ દો પછી તો ઉઠું
કેઠ હું ત હા હન હા હાર ના આવેટ
કોઈ ના
ના
ના ના એક દિવાળી આવી હવે બે
હ ખાલી આટો મારો એકલા નજીક થ તમારે તો એ એકલાઈ વા
ના મા હરા એવા બે હતી મા હરાનેની જે ઈદાવાલે વા ચ નીચે જવાસ થી વહી ગયું
ઓ
કોઈ ના એટલે જ ને મા દીકરા હોય આમાં પી પછી આને ની ગા્જરમાં લઈ જા કો ના રે ના એ
ફોન બનાવે
કોઈ નથી કોઈ ન ફોન ના થયો
ઓહ
એલા દી થ ગ્યા તય
હમ
દીકરો હોય ને પછી જો નવીન નવીન બનાવીનેા કરીએ ઓલે નવીન નવીન ખાવું હોય મમ્ નલું બનાવ દે નોલું બનાવ દે
હા બોલવાય ભિંડો
હા હા એમ બોલો ખાવાની વસ્તુમાં એમ ખબર પડે કે આ ખાવું નહી
છે હા વાયડો થાય કે નથી વાંધો
વાયડો હોય એટલે ક છેપને
કેટલા વર્ષનો થયો
અ અઢી અઢી તો થઇ ગઈ છે હા જમીન બર્થડે દેતોય એટલે અઢી થઇ ગય
ઓ તો પછી આંગણવાડીને મૂકવ કેજીીમાં
સીધ નાસરી મ જો દિવાળી પછ દી હ નારી નાસરી હલે એમાં
હા બિહાર દેવાય એટલે વાંધા ન આવે આ થોડુંક નું આવડ છે સાચવા એટલે આમે પછી
તો બધીને જો બોડી પાર્ટ ખા ખા ઈંગ્લિશમાં બોલતા હોય આઈ નો બધું એ બધું ખબર પડે
હ તો વાંધો ન હવે ઘરમાં બોલી એકડી એને ચોપડી લઈ ને એમ પાટી ને એવું લઈ લેવાય એટલે
એ તો પાર્ટી ને એ લીધી લખે ને પાર્ટી ને પછી ઓ મી બે કઈ આવે ને બુક આવે ને બોલ પેન થી લખવાનું આવે પાછ વય જાય એવી બુક લીધી પછી વાગે એવી લીધું કેટલી એ લીધું
ઠ હા ઈ બોલી સાદી પાર્ટી આવે ને એ એમાં જ લખાવે એટલેને પકડતા બધું આવડી જાય
એન તો અલ નને લે એનલ પણજ લક તોન જ આપડ હા પગત લખાવીએ ને તો એમનો ગમે ભાઈને એટલા ને વિચાર કરવા હોય
હાથ થી કરવા દેવા એટલે પકડતાાવડી છે એમ લીટા તો લીટા લખતા તો ન આવડે પણ આમ પકડતાાવડી છે ને એટલે એમ વાંધો ન ના આવે
હા
એટલે સાદી લઈ દેવાય આગળ દ બોલું તો હું રમકડું એને કેવાય
હમ
આ પકડતા આવડી છે ને પેનને એટલેવાંધંધો ન આવે લઈખા રાખેને લીટા કીરા રાખે પકડીને લઈખા રાખે એમ હચવાય ઘડી બોલ છ કઈ નીચ બોલાનું તેડવાછાવાની શતી ગયાસે બોલા દ તેડવા હા તેડ વાગ્યે પાંચ વાગે છૂટે ને કેટલા છે હાડાચાર
હા હા પોણા પત્મ વાસ
હાથી વેલા તેડી આવેને અડધી કલાક પંદર મિનિટ એમ
હમ હ કે ઓલો તો તો એ કામ થઈ જે પી ઉઠી ને તો એ કઈને રાાખો પણ ખાવાનુંળ ખાવું હોય તે એ બનાવી દેવું પડે
હા હ મા દકર ત મા નવરા નવરા ક કઈ કામ કર છે ને લ કનેવ
લ આવુંજ આરે મેં ઓલીને પૂછસું તું ત દિવસને કીધું તું તે એમ તો ચણ્યા તો લઈ આવ ચણ્યા કરવાની ભાઈ ના હોયને ચણ એના તમે રૂપિયા આપીએ ધ્યાન પપ્પા નથી તો અમારે કઈ નથી લઈ આવતી પછી આ એક લમને ન કરવા દઈ ને પણ આને પૂછું આ ઘંટીને કવર મ ચાપાસ ફતલાના નહત એનેું કીધું તું દિશા એ કીધું તું ત્રણ રૂપિયા કે એના આપે કે ખબર ને બધું આપ આપ ખાલી દો એક આપો હોયથી પૂછ્યું તો લેજ એ ના કોઈ કરશ એમાં તો હાવેલું જોઈ રબર બે બાજુ મૂકી ને બે બાજુ
હા હા અંદરનું ઓલુંું કેવું કેવું ગણા જેવું આવીને
જેવું આવે એ કરે
હા આવું કેય તો ત્રણ રૂપિયા ના
ના અને ચણ્યા ચણ્યા તો આખો કરવા છ કડી કરવાની નેફો મૂકવા નીચે થી વા
હા તો ના કેટલા
કબ
હમ
હલો
હા કેટલા આપે
હ
હાાલો
હમ
અવાજ કપાય શું કે કેટલા આપે ચણએમ
ચંગ્યાના થ ત આપ
હોય તો તો એઈ ઓલું ના થાય કેવાય
તો એટલે જ મઘું પ તો એલેચાર આપી ને પપ્પ કેતા ન્યાંય કે ત્યાં થી લઈ યાદ ને તો ઉપરથીમને જી એટલી એના શકાતું
હુંું ઓલા ગાઈડ લઈને કવર લઈ આવું પાંચ રૂપિયા હતા એક ના
હમ
તો બેઠી ર થાય પણ નવરી કઈ હોયને
હમ આખાદીના કેટલાક થઈ જતા
બેઠરાવું તો થઈ જ હવે બપર ને હાજ્યુંધું પચાસ હાંચ નું થાય પણ મારે તો પછી એટલું કામ ના હોય વાહ જાાવ હા એટલા થઈ જાય પણ વા ભૂંગરા ભરવા સે તો એમાં વધુ મને મળે બે કલાક ના જ પચાસ રૂપિયા આવી જાય,
હમ્મ
પછી આમાં કંટાળો આવે આવે છેવ પછી આ તો કઈ હા પછી કેટલું ઘરનું કરવું કે ઓલોને મૂકવા છે, કે આ એટલે મ ચોમાહા પૂરતા દીધાાય ઓલાનું હોય ને રૂપિયા વાળા રૂપિયા વાળા હોય તો બહુ ટકા
હમ્મ
એટલે તરત થઇ જાય એમ રૂપિયા વાળો હોય ને ઘાાય ઘા તો એક દીમા દોઢસો રૂપિયાની થઇ જાય,
હમ્મ
એ આપે હવાહો આપડે દોઢસો હોય હો હોય તો એ બધે પૂરા એકદમ થઈ જાય જેટલા ટલા બેઠી રહવ ને તો બિચારી દેવા ન પાંચ વાળા તો બાજકું ફરીને આપી દીધા જે કરો તો એ એટલે થોડા થોડા કરો